હલો.
હલ
હેલો, કેમ છો ધરતીબેન મજામાં?
છો મજામાં, હો બસ. તુંઈ મજામાં છું. થોડીક તબિયત એવી છે. બા ઈ તો બધું કમ્પ્લીટ છે. હં, બસ અમેય આ જમી પરવારી ન બેઠા. અને એટલામ તમાર ફોન જોયો તો મેં કુ લાવ આજ કિંજલબેને યાદ કર્યા મેં કુ. બોવ ટાઈમ થઈ ગ્યા વાત કરે એમ.
હમ્મ, બા બરાબર, બરાબર. કઈ નય મેં તો આ વિચારતી તી. અરે મેં વિચારતી તી મારે મિક્સર મંગાવું તું. તો તમે આની પેલા ઓનલાઈન મં ગાયેલું છે ને. તો મારે જોવું તું કે તમે કે તમ કેવી રીતે કવ મંગાયું તું. કઈ બ્રાન્ડનું મંગાયું તું શું હતું એમે એ
ના, એટલે કેવું કે પેહેલા તો મેં એક ઓનલાઈન મંગાયું તું પન ચાલુ કંપની હતી બહુ સારી કંપની નતી ને તો એની કોલેટી પન સારી નતી અને બહુ જલ્દ દી એની ગેરંટી વોરંટ ટી કરતાં જલ્દી બગડી ગયું તું અને પછી મેં એપ્લિકેશન કરીને લાઈન લીધુંત તું સ્નેપડીલ પર થી મેં લીધું તું. તો ઓનલાઈન મેં એપ્લિકેશન કરી તો એનો પણ કશો રિપ્લાયને એવો ના આવે એટલે મને ઓછું અ ઓછું ગમ્યું એમ ઓનલાઈન થી લેવાનું એટલે હું તો એવું જ પ્રિફર કરું હ અને કરવી હોય ને હમ્મ ઓનલાઈન કરવી હોય ને તો બધું જોવું પડે કે રિવ્યુ બધાંના જોવાના પછી મીનતો કે કયા તમે? કયા સોર્સ પરથી મંગાવો છો? કેની એપ્લિકેશન ફ્લિપકાર્ટને એવા બધા પણ સારું હોય છે એમ.
હમ્મ. હા. એટલે એવું જ થાય કે આપડણે ઓનલાઈન કરતા અને એમાં છે ને કેવું કરે કે, આધાર રાખી આપણે કઈ વસ્તુ લેવી છે એમ. જો આપડે અમુક વસ્તુઓ પડશે ઓનલાઈન નાની નાની આઈ જતી હોય કે, જેમાં આપણા પૈસાનું બહુ નુકસાન ના થતું હોય તો બી આપણે ઓનલાઈન મંગા સારું. તો પછી અમુક વસ્તુ જેમ હોય જેવી કે કપડાં છે, કે કોઈ આવું જે મેં કીધું એમ કે તમારે મિક્સર લેવાનું થઇ ગયું, કોઈ વાસન લેવાનું થઈ ગયું, કે બેગ કે ગમે તે એવું કે કઈ આપણે રમવાનું સાધન થઈ ગયું, ગમે તે તો એવું તો પછી આપણે ત્યાં ઓફલાઈન જઈને લઈએ ને એજ સારું પડે કારણ કે આપડે હાથમાં લઈએ ને તો આપણને સમજાય- આ વસ્તુ આવી છે, સ્પેશિયલી આપણે કોઈ હ મટીરિયલ ક્વોલિટી કેવી છે ખબર પડે કારણ કે કપડાં વાસણ એવી વસ્તુઓ છે ને કે આપડણે પછી જોઈને કે પછી પારખીને તો જ આપણને સમજાય ઓનલાઈન અને અમુક વાર તો કેવું ઓનલાનમાં દેખાડેલું હોય કઈ અલગ ચિત્રમાં અને આવે વસ્તુ
એ લોકો કેવું કરે ખબર, સાચી વાત બસ તું મૂકે સાતસો, આઠસો ની હજર ની મૂકે ફોટામાં અને આપણા હાથમાં બસો ની આવે એવું એટલે આપને ના ગમે, એનો કલર પણ ડિફરન્ટ હોય અને કલર અંદર ઇંગ્લિશ બતાવે પણ બહર આવે ને તો એકદમ આમ દેશી જેવું અને મટીરિયલ સેજ્જય સારું ના હોય, એટલે આપણને ગમે જ નહી, એટલે પેલું કેવું કે ગમે તે હું તો કહો ને કે આપડે ઓ ઓફલાઈન લઈએ ને તો, કપડાં એ તે આપને એકદમ અત તો કેવું ચેન્જિંગ રૂમ બધે હોય. તો આપડણે પહેરીને જોઈએ તો સાઈઝમાં કોઈ પ્રોબ્લેમ ના થાય પછી આપણા પણ કલર સુૂટ થાય છે કે નહી કેમ કે અંદર તો બધા મોડલ એ જ પહેર્યા હોય કપડાં એટલે એમને તો સારા જ દેખાવાના કેમ કે સારા લોકોને જ લે ને મોડલિંગ કરવા તો તો એ એ ડિઝાઇન એ વસ્તુ તો એમના પરત સારી દેખાવાનીને આપડા પર આયા પછી કેવી દેખાય કોને ખબર એ કરતા
હમ બરાબર બરાબર ખાસ કરીને આપણે કપડા ને બધામાં છેતરાઈ જતા હોય છે. અને આ જો કે જો ફાયદા અને ગેરફાયદા બધી વસ્તુ ના હોય છે ઓનલાઈન શોપિંગ ના બી ઘણા ફાયદા છે અને ઓફલાઈન શોપિંગ ના પણ ઘણા બધા ફાયદા છે. હવે ઓનલાઈન શોપિંગમાં કેવું થાય છે ખબર અમુક વાર એવું હોય છે કે ઓફલાઈન જે છે એ વતી હોય અને આપણને ઓનલાઈન ની અંદર કોઈ ડીલ ની અંદર સારી વસ્તુ પાછીમ આમ સારા
સસ્તી મળી જાય હા એટલે તમે કહવી એ રીતના જ હ કે કેટલીક વસ્તુના ફાયદા ગેરફાયદા થયા જ છે. કેમ કે જો હવે આપણે રાત કશું તાત્કાલિક લેવું હોય હવે તં આગળ બહુ ફરવાનું આપડી જો ટાઈમ ના હોય આપડે પેલા ઓનલાઈન સિલેક્ટ કરી શકીએ છીએ, કે હ ભઈ એ આટલા બધા ચોઈસ છે ઘેર બેઠા બેઠા જોઈ શકીએ એમ.
હા હા હા, તો એજ એવું જ થઈ જાય અને પછી અ બીજું એક હોય કે આપડે જે માપ પડી સગવડતા પ્રમાણે આપડે ઓનલાઈન ગમે ત્યારે અને અમુક જે એપ્સ હોય છે, હવે ઓફલાઈન જયારે આપડે ખરીદી કરીએ ત્યારે કેવું થાય છે, અમુક સમય પછી આપનને જે વોઈસ સમયની અ લિમિટ આઈ જાય, કે આ ટાઈમ પછી આપડે ના કરી શકીએ. પ ઓનલાઈનની અંદર આપણને એવું થાય કે આપણને ગમે ત્યાં ગમે તે જગ્યાએ પેલા તો અને ગમે તે ટાઈમે આપણને ખાવાનું કે ગમે તે જે જોઈતું હોય, તો એ ઓનલાઈન પછી આપડે મંગાવી શકીએ. તો આપડા સમયની જે અનુકૂળતા છે એ જળવાઈ રહે એવું થાય.
એટલે ઓનલાઈન કોના માટે સારું. હ, તમે કહું એ જ કે ઓનલાઈન કોના માટે સારું. કે જે ચોવીસ કલાક બિઝી રેહતા હોય, કે જેની જોડે ખાલી સુવા માટે ટાઈમ હોય, પાંચ છ કલાક ને એવા લોકો માટે સારું કે ફરવાનો ટાઈમ ના હોય ફરી ફરીને કશી વસ્તુ ના શોધી શકતા હોય બહુ ટાઈમ ના હોય એ લોકો ઓનલાઈન કરી શક એમના માટે બેસ્ટ સોર્સ
બરાબર છે. બરાબર હા, એ વાત તો સાચી છે તમારી.
પન પછી જો આપડા જેવા હોય કે જેને ખાલી કોલેજ હોય કે ખાલી ઘરનું કામ હોય તો પછી એ લોકો ફરે ને તો એમને સારી રીતના ભવતાલ કરાવતા આવડે. અને સમજણ આયી જાય વસ્તુની કે કઈ વસ્તુ સારી છે, અને કઈ વસ્ત અને આપડે આગળની બે દુકાનોએ આ વસ્તુનો આટલો ભવ કરી લો તોય છે કે અહી એથી વધાર છે કે ઓછો. એવું બધું ઘણું જાણવા મળે એમ. બારની ક્રિયા
એ સાચી વાત છે, સાચી વાત છે. અને અ જયારે આપડે ઓફલાઈન ખરીદી કરીએ ને તો મેં કીધું એમ કે આપ પણને મનગમતી વસ્તુઓ જે છે ને એ વિકલ્પો વધારે હોય ઓફ ફલાઈનની અંદર કારણ કે આપડે એક દુકાનમાં થી બીજી દુકાનમાં જઈ શકીએ. આપ પણને આ નથી ગમતું કઈ વાંધો અને આપડે જે ઓફલાઈન જે મહિલાઓ ખરીદી કરે છે, ત્યારે જ જોઈ શકીએ કે કપડાઓનો કેવો ઢગલો થઈ જાય છે. કે નથી ગમતા તો ભાઈ હું ખાઈ લો કે નથી જોઈતું કે નથ થી કરવું તો એવું છે, એમ કે ઓફ ફ્લેમના પછી આપણને ઘણા બધા વિક કલ્પો મળી રહે છે. ઓનલાઈનમાં તો એક એપમાં જે વસ્તુ હોય એની એ જ વસ્તુ છે જે એ બીજી એપમાં હોય અને અ ઓનલાઈનમાં જે છે એ કેવું હોય એ વસ્તુ ઉપલબ્ધ હોય કે જેની અ શું કેહેવાય ડિમાન્ડ વધારે છે પર્ટિક્યુલર એક વ્યક્તિગત એક વ્યક્તિ જે હોય એને જે વસ્તુ
જોઈતી હોય બી ના મળે હવે કદાચ એને ઓલ્ડ ફેશન નું કશું પહેરવાનું મન થયું તો એ વખતે કદાચ દુકાન માંથી મળી જાય પણ ઓનલાઈન ના જોવા મળે આપણને
હા ઓનલાઈન અને ઓનલાઈનમાં કેવું હોય ટ્રેન્ડિંગ વસ્તુઓ હોય કે ચલો હમણાં આ જોઈએ છે તો આ મળી જશે એમ આ નહી મળે એવું થાય છે તો એના કારણે એક જે છે
એ બધું તો ઠીક વાત પણ જો અતાર હવે આ બધું કેવું અતાર ફ્રોડ ને બધું થાય છે તો ઓનલાઈનમાં આપણી બધી પ્રાઈવેસી તો લીક થાય જ ને બધી ડિટેલ્સ તો આપણે પર્સનલ ડિટેલ એમની જોડે એકાઉન્ટ ની શેર નહીં કરવાની
હા એ પણ હા એ ફ્રોડની એક સાચી વાત છે સાચી વાત છે ફ્રોડ પણ ઘણા બધા આજકાલ ઓનલાઈનમાં થતા હોય છે અને સમજણ જ નથી પડતી કે આપડણે કઈ જગ્યાએ કઈ ઓટીપી નાખીએ ક્યાં શું કરીએ અને તરત આપણા જે છે પૈસા અહીંથી તહી જતા છે મેં તો કેટલાય લોકો જોડે થતા જોયું છે અને એ તો ચાલો જવા દો પણ અમુક વાર કેવું થાય છે કે આ જે એપ્સ જે હોય છે બધી ઓનલાઈન જે આપણને વસ્તુઓ આપે છે તો તમે જેમ કહ્યું એમ તમારી એપ્લિકેશનનો જેમ જવાબ ના આવ્યો ને એમ ખરાબ વસ્તુ હો હોવા છતાં મને લાગે ત્યાં સુધી પહેલા તો કરતા જ જાણી જોઈને હશે એટલે ખરાબ વસ્તુ હોવા છતાં એપ્લિકેશન નાખ્યા છતાં પણ એમને પછી એમની જે અરજી હોય એમને સાંભળવામાં નથી આવતી તને પૈસા ટકે ભી અને વસ્તુ ટકે બી પછી એને જે જે એપ્સ વાળા જે લોકો હોય છે એ છેત્રી જતા હોય છે. તો આવા બધા કિસ્સા થવું એ બહુ અ સામાન્ય વસ્તુ છે ઓનલાઈન પિંગમાં જયારે મન લાગે ત્યાં સુધી આ બધી વસ્તુ
અને આવું એ લોકો કરતા જ શીખે હી ગયા છે ને એટલે જ લોકોને વધારે તો વિશ્વાસ નહીં રહ્યો આવી બધી વસ્તુ પર અને જો આ ઓનલાઈન ચાલુ થયું છે ને તારનું તો જે બચારા નાના નાના ભે ફરી હોય એ લોકો કેવી રીતના એમનું જીવન ગુજારી શકે. તો હું તો એવું જ કહું કે થોડી નાની તો નાની વસ્તુ પણ આપણે ઓફલાઈન લઈએ ને તો સારું તો એ લોકોને પણ ફાયદો થાય એમ
બરાબર હા એ વસ્તુ સાચી છે. અને જે બિચારા જે નાના નાના ગૃહ ઉદ્યોગ જે બનાવીને જે ગુજરાત ચલાવી રહ્યા છે. એ લોકો ને તો મદદ મળી રહે અને આપણા લીધે બીજાને જો મદદ મળતી હોય આપણા લીધે બીજાનું જો સારું થતું હોય તો પછી કેવાય અને અમુક વાર તો કેવું થાય છે કે દિવાળી કે હોળી કે એવું કશું આવે ને એટલે આ ઓનલાઈન શોપિંગની અંદર કેવું થાય છે કે મોટી મોટી ઓફર્સ આવી જાય છે. એટલે લોકો છે ને એ પ એ તરફ આકર્ષાઈ જાય છે તો જે વસ્તુઓ અને પાછું થાય એવું છે કે અમુક વાર કેવું થાય છે ઓનલાઈન શોપિંગ વાળા જે નાના નાના ગૃહ ઉદ્યોગ ચલાવે છે એમની પાસેથી વસ્તુ તુંઓ અલગ ભાવે લે છે અને એને ઓનલાઈન દે
સાચી વાત ક શું ઓફર દ ઓફર ની વાત કર તે પણ ઓફરની સમયમે એમને જ ફાયદો થતો હોય. માણસોને એવું લાગે કે ચાલો ઓફર જ છે ને આપણને ફાયદો થાય પણ એ કદાચ એ લોકોને ફાયદો પણ થાય તો કેવી વસ્તુ કે જે પહેલાની વસ્તુ એ લોકોને ઓછી વેચાતી હોય એ લોકો સેલ સેલ કરીને કાઢી મૂકે અને એનાથી બધા માણસો પબ્લિક એટલી આકર્ષાય ને કે જે એક વસ્તુ લેતી હોય ને તો ઓફર જોઈને બે લઈ લે એટલે બધા ડબ્બલ એ લોક નફો થાય સ તમે વેળાને થાય અને તમે જો મિક્સર ની મને વાત કઈ તો હું તો એવું જ કહું કે ઇલેક ક્ટ્રિક વસ્તુ છે એટલે તમે બહારથી જ લો દુકાન માંથી લો એ વધારે સારું તમે ચાલુ કરીને એને જોઈ બી સ સો ગેરંટી વોરંટી આપશો અને કદાચ જો કશું થયું હા અને તમે ફોનથી કોન્ટેક્ટ કરશો અને નહી ઉઠાવે તો તમે સોપ તો જોયલી જ છે તો તમે ડાયરેક્ટ જઈ શકશો એટલે અને એ વસ્તુ સા સારી આપ આપણી જો આંખેથી જોયેલી હોય ને અને એ વસ્તુ લેવી વધ સારી કે ઓનલાઈન તો તમે પાછું લો, અને ડિલવરી થાય આવે પછી પાછું ના સારું નીકળ્યું, તો પણ એમાં સાત દિવસ લાગી જાય ઘણો ટાઈમ લાગી જાય લાંબી પ્રોસેસ બની જાય એમ પણ પેલું કેવું આપડે ન ક સિટીમાંથી લીધી હોય ને તો ફટાક દઈને જતા વારય ના લાગે પાછી આપ કોઈ ટેન્શન નથી જ નઈ એમ, અને પેલું થોડુંક રિસ્કી રે.
હા. મેં જઈને લઈ આવું છું.
હ. બરાબર. સારું સારું સારું ચાલ તો મળએ પછી કરીશું ફોન અને સોરી પણ મને થોડીક તબિયત સારી રહે.
અરે એમાં કઈ વાંધો નહી, એવું કશું વાંધો નહી હા. ને, હા. હા.